બોલો કેમ છો મજામાં છો
હો એકદમ મજામાં તમે કો
બસ બસ કે બાકી
હા જમી લીધું અભે જ જમ્યું.
અરે સરસ સરસ અવાજ
હા હા કમ્પ્લેટ
બરોબ બસ આ તો મે ફોન કામ આજ આજે એકદમથી એક એક મસ્ત ટો શું કે વિષય ઉપર વાત કરવાની ઈચ્છા થઈ કે દૈનિક જીવન કેવું હોય આપડુ
ઓહો
ચલો ચલો ત્યારે કરીએ કે એમ કે આજે તમે આમ શું કરી રહ્યા હતા.
તો જોવો ને કઈ ખાસ નઈ રોજની જેમ સવારે ઉઠી ને દિવસની શરૂઆત કરી.
સરસ આમ સવાર જલ્દી ઉઠવાની આદત પણ ઘણા લોકો માટે તો આમ મુશ્કેલી હોય છે તો તમે કેવી રીતે જાળવી રાખો છો આમ સવાર જલ્દી ઉઠવાનું
મને તો લાગે છે કે સવારનો સમય બોવ શાંત હોય છે અને એમાં પણ ફ્રેશનેસ હોય એટલે કામ પણ બો સારી રીતે પતી જાય
હા એ તો એકદમ સાચી વાત કહી છે કે આમ સવાર ઉઠીને પેલા તમે તો આમ શું કરો સવાર ઉઠીને પેલા
જોવો ને હું તો પેલા ઉઠીને પાણી પીવું પછી વોક કરું અને દિવસનું પ્લાનિંગ કરું
ઓહ આયોજન કરવાના દિવસ આમ શું કેવાય આયોજન કરવાથી આમ દિવસ સફળ બની બને છે
હા બિલકુલ જોઓ ને પેલે થી આયોજન કર્યું ના હોય તો ઘણી વાર સમય ક્યાં જતો રે ખબર જ ના પડે
હા એ તો તમે એમ કીધી કે આયો શું કે આજના જીવનમાં તો સમયનું સંચાલન ખુબ જ જરૂરી બની ગયું છે ને
હા એજ ને યાર બિલકુલ સાચ સાચી વાત ને મોબાઈલ સોશિયલ મીડિયા અને બીજા ઘણા ડિસ્ટ્રેકસન વચ્ચે ફોકસ રહેવું એટલે બઉ મુશ્કેલી છે આજકાલ
બહુ સાચ તો આમ તમે મોબાઈલ નો ઉપયોગ કેટલો
હું તો જરૂરિયાત પૂરતો જ કરું છું પણ હું પ્રયત્ન કરું કે ફ્રી ટાઈમ ના સમયમ મોબાઈલ કરતા પુસ્ત કો વાંચવી સારી
અરે વાહ વાહ એક બોર બઉ સરસ વિચાર છે તમારો તો આમ આજે પણ લોકો આમ પુસ્તક વાંચે છે એ આમ સંભાળીને આમ સાંભળીને આનંદ આયો હ મને ખુબ જ
હે ને પુસ્તકોથી આમ નવું શીખવા મલે ને માણસોને પન નવા વિચારોનું પ્રેર એ ના થાય એમ
ઓહો તો આમ તમે કયા પ્રકારના પુસ્તકો પસ વાંચવા પસંદ કરો છો
હું તો જોવો ને પ્રેરના આપે એવા પુસ્તકો પછી પ્રવાસ ની વાત ત અને જીવન જીવનના અનુભવોની
ઓ સરસ સરસ તો આમ દૈનિક જીવનમાં તમને આમ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શું લાગે છે એકો
હા તો સંશુતન તામ આરામ કુટુંબ અને પોતાના માટેનો સમય આ બધું સંતુલિત હોવું જ જોઈએ
ઓ ઘણી ઘણી વાર આમ બહ સારી વાત કધી હ પણ મને મને એમ લાગે છે કે ઘણી વાર લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે પો બાને સમય આપતા આપવાનું ભૂલી જ જાય છે
હા એજ નહી યાર અને એના કરતા તનાવો બ વધે છે એનાથી અને રોજ નો થોડો સમય પોતાની પસંદ ની એક્ટિવિટી માં બી આપવો જોઈએ
હમ તો તમે ખાલી સમયમાં શું કરો છો
હું તો મ્યુઝિક સાંભળું પછી ગાર્ડનિંગ કરું અથવા તો કોઈ બી વસ્તુ એવું કરું જે મને ખુશ રાખે
ઓહ આમ ગાર્ડનિંગ કરની તો ખુબ જ આનો શોખ છે તમને એમાં શું ખાસ લાગે છે તમને તમને હ
જોઓ ને જ્યારે એક નાનો છોડ તમે રોપો એ મોટું થાય ત્યાં અલગ જ આનંદ મળે
ખરેમ કુદરત સાથે જોડા જોડાવાથી તો મને એકદમ શાંતિ મળે છે, બોલો
હા, એજ ને બિલકુલ છે આ વસ્તુ અને આજકાલની ફાસ્ટ લાઈટમાં આ વસ્તુઓ પણ ખૂબ મહત્વ બની જાય છે,
સાચેમાં કે આમ દૈનિક જીવનમાં લોકોને સૌથી મોટો પ્રકારનું આમ શું કય આમ સૌથી મો તો પડકાર શું હોય શકે તમને શું લાગે છે,
મને તો લાગે છે, કે સમયની કમી અને મનની શાંતિનોો અભાવ
ઓ તો એના એને તેનું એનામ શું કહેવાય તેનું સમાધાન શું?
એનું સમાધાન એ છે કે થોડું ડિસિપ્લિન પોઝિટિવ થિંકિંગ અને સ્વસ્થ આદતો
બસ સરસ વામે તો આ કે કે શું કેહેવાય કે આદત બદલવી મુશ્કેલ હોય છે, પણ અશક્ય નથી હોતી એકદમ આપણેે આદત તો આમ બદલી જ શકીએ,
હા, એ તો છે જ ને અને રોજ ના નાના નાના પ્રયત્નો બહુ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે,
એકદમ સાચી વાત કેમ દૈનિક જીવનની સુંદરતા પણ આજ નાના શું કેહેવાય, નાના નાના પતંગોથી જ આમ થાય ખબર પડે છે, આપણને
ના ના બહુ સાચી વાત છે,
કે આમ શું કેવાય કે આમ તમને આમ જે હોય ને કે તમે કયું, કે આમ રોજ ના નાના પેલા એમાંથી ફેરફાર આવી શકે છે, તો કોઈ ઉદાહરણ તમે આ આમ આપવા જેવું હોય ને તો તમે કહો ઉદાહરણ
હા, છે ને જેમ કે રોજ માત્ર વીસ મિનિટ વાંચન કરવું એક દિવસમાં તો ખાસ ફેરફેર ના દેખાય પણ એક વરષ પછી ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે,
બહ સાચી વાત છે, કેમ ના ના આવા નાના કદમો ઘણી વાર મોટા પરિણામ પણ આપે છે, આપ આપણને ખબર છે તમને
હા, એજ ને યાર અને બિલકુલ રોજ આપડે ચાલવું પણ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે,
બઉ બઉ આજે લોકો આમ કસરત કરતા કરતા મોબાઈલમાં જ વધુ વ્યસ્ત દેખાય છે, કસરત તો કરતા જ નથી ખાલી મોબાઈલ જ જોતા હોય છે,
હા એજ યાર કે કેટલાક લોકો તો ચાલતા ચાલતા પણ ફોન જોતા હોય છે, તે થોડીક કુદરત આનંદ આમ માળવતા જ નથી આમ
હમ્મ, તમે ચાલતા હો તો ત્યારે શું નિરીક્ષણ શિક્ષણ કરો છો, તમે ચાલતી વખતે
હું તો પક્ષીઓનો અવાજ પછી સૂર્યોદય નો રંગ છે. હવાની ઠંડક આ લોકોની મોજની વસ્તુ જ અલગ છે,
અરે વાહ વાહ વાહ તો આ બધું સાંભળતામ લાગે છે, કેમ સવારનો સમય તો ખરેખર ખાસ લાગે હો આપણને સવાર ની ચા હોય જોડે એ સરસ પક્ષીઓ ચાલતા બહુ આનંદ આવે આમ તો
આંદ આવે સવાર ની ચા ચા અને સવાર એટલે માણસ નામ ઊર્જા અલગ જ આપે.
બઉ બઉ સરસ સરસ. પણ આમ આમ એક વાત કહે કે આમ દૈનિક જીવનમાં ખોરાક નો પણ આમ કેટલો મહત્વ હોય છે તમને તમને શું લાગે છે.
ઘણું જ મહત્વ હોય છે આમ તો. અ સારા ખોરાકથી શરીર અને શરીરના તંદુરસ્થી બંને સમાન લે છે.
હમ પણ તમે તો તમે ઘરનું જમવાનું પસંદ કરો છો ખરા કે બહારનું જમવાનું પસંદ કરો છો.
ના ના આપડે તો મોટા ભાગે તો ઘરનું જ જમવાનું પસંદ કરીએ.
સરસ સરસ પણ ક્યારેક બહાર જમવાનું પણ મજા આવે. નેજા ખાઓ આમ બર્ગર ખા બધું બહ બહ મજા આવે ને
હા એ તો છે જ મિત્રો સાથે બહાર ફાસ્ટ ફૂડ ખાવાની મજા તો કંઈક અલગ જ છે. પણ ક્યારેક ક્યારેક
એ તો છે આમ દૈનિક જીવનમાં મિત્રોની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે શું લાગે તમને?
મિત્રો ને જીવનમાં રંગીન બનાવા મિત્રો તો અને તમે વાત કરી કે તનાવ પણ ઓછા થઈ જાય છે.
બહ આ મિત્ર વગર તો જિંદગી એકદમ સ સુની સુની લાગે નહી તમારા શું શું કેવું છે. સાચી મિત્ર ની આમ ઓળખાણ કેવી? કેવી હોય તમને ખબર છે.
હા જોઓ ને જે સાચો મિત્ર ખુશી માં પણ ખુશ થાય ને દુઃખી માં પણ દુઃખી થાય એજ સાચ ચૌ મિત્રા
વાહ વા શો શો કરોડો ની આમ વાત કરી નાખી તમે તો ખુબ જ આનંદ આમ શું વિચાર છે તમારે એવું થઈ ગયું આજે તો.
હમ મને લાગે છે કે સંબંધો પણ રોજની જેમ સંભાળવા જોઈએ.
એવું કેમ?
જેમ જેમ કે જુવઓ ને કે રોજ પાણી જોઈએ. તેમ સંબંધોને પણ સમય જોઈએ.
ઓ વાહ વાહ. આમ શું આજે તો વાત કરી છે તમે આમ દિલ ખુશ થઈ ગયું બોલો.
જોવો ને પડ આભાર તમારો. એ જીવનની ઘણી વસ્તુઓ કુદરત માંથી શીખવા મળે છે.
એ તો છે પણ આજની ટેકનોલોજી વગરનું જીવન પણ આમ કલ્પના કરી શકો આમ તમે.
હા જોવો ને આપ ટેકનોલોજી એ જીવન સરળ બનાવ્યું છે. પણ તેના યોગ્ય ઉપયોગની પણ જરૂર છે.
હા એઈ તો છે પણ આમ ટેકનોલોજી કરતા પણ છે ને આપડે આમ આપણા જૂની સાંસ્કૃતિક પર જઈએ ને તો એટલું બધું સારું સારું છે ને કે આમ વાત કરવી છેમ વાત બહ આપને વાતો ખૂટી જાય ખબર આમ સમય ખૂટી જાય પણ વાતો ના ખૂટે. હમ્મ પણ મને તો આટલી વાત. કરીને તો એ આપણને આમ સમય ખૂટે એવું લાગે છે, કે આમ આપણી જોડ સમય નો અભાવ બાકી આપડે હજુ બી એના પર આપડે એવી ચર્ચા કરે ને આગળ પણ ચલો ને આપણે ફરી એક નવા ટોપિક ઉપર ફરી એકવાર આપણે ચર્ચા કરીશું આના
ના ના ચોક્કસ ચોક્કસ કરીશું આપડે. હ ચાલો.